કેમ છો મજામા
હા મજામાં તમે કેમ મજામાં છો
તો મહાભારત જે એક યુગ માં બન્યું તું એમ એના વિશે તમારી પાસે ઘણી બધી જાણકાર કાર હશે અને તે ગાથાયું છે તને ઘણું બધું જાણતા પણ હશો નઈ
હા ઘણું બધું જાણીએ છીએ મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચે થઈ તી જેમાં યુદ્ધ થયું હતું
અને જે નરેશ પાંડુ રાજા હતા તેમના પાંચ પુત્રો હતા અ અર્જુન પછી દ અ અર્જુન સહદેવ નિકુલ ભીમ યુધિરષ્ઠિર આવા પાંચ પુત્રો હતા અને જે રાજા ધૂતરાષ્ટ્ર હતા. એમના અ સો. પુત્રો હતા જેમને કૌરવો કહેવામાં આવતું હતું.
એમાંથી સૌથી મોટો પુત્રી.
દુર્યોધન હતો. અને માતા ગાંધારી ને પુત્રો ગું. કે એક મટકા જેવું હોય એ મટકામાં બધા પેદા થયા હતા અને જે ટોમો. જે સોમો પુત્ર હતો ત્યારે એક ઋષિ. તું એમને ના પણ ભાડેલી કે તું આ પુત્ર નો ઉછેર ના કર. કે તેનો જન્મ ના થવા દ કેમ કે તાર જે આ સોમુ પુત્ર છે. એવો એ તારા કુળ નો નાશ કરનાર બનશે પણ. ત્યારે માતા ગાજરી. ને નથી માની અને પછી દુર્યોધન નો જન્મ આપ્યો. જેથી કરીને દુ દુર્યોધન નો. તેની મગજની સ્થિતિ એવી હતી કે સ્થિર એવી મગજની હતી. હા તો જેથી કરીને તે પોતાના વંશને. કુુંને બચાવી નાશે.
હા પાંડવોના પાંડવો પાંચ હતા. પણ એમનો છઠ્ઠો પણ ભય હતો પણ.
હા અરે માતા કમતી ને. અ કઈ તપસ્યા બાદ કોઈઋચિ એ. એવું વરદાન આપેલું કે જયારે તું એકદમ ખુશ મિસાાજ હોય આમ તેમ. તેને સામું ધોઈ. પછ એની જોડે વરદાન માંગીશ કોઈ દેવી દેવતા પાસે. ત્યારે વરદાન અને ફળશેી એક દિવસ માતા કતી. અ એકદમ પ્રસન સ્વભાવમાં સૂર્ય શાંત. જોતા હતા પછી સૂર્યદેવ તેમને. પ્રગટ થયા અને કું કે.
પછી કુંતી માનતા એ તો કઈ માંન્યું ન હતું પણ ફટેલા. સર્ય દેવે એવું કીધું કે હું આ છું તો મારે કઈ.
આપીને જવું પડે એમ. તો પછી અ તેમને એવું કહું. કે હું તને આ વરદાનમાં પુત્ર આપું છું. પછી પુત્ર આપીને સૂર્યદેવ એમે જગ્યા એ થ. થઈ ગયા ત્યારબાદ મારા કુંતી એવું વિચાર્યું કે.
જયારે એક કર્ણ નો જન્મ થયો ત્યારે. કુંંત માતા અવિવાહિત હતા જેથી. સમાજના બીકથી તેમની કર્ણની નદીમાં તરતા મુક્યા હતા. હવે કર્ણને એક સુત હતી. હવે એમ ના મળ્યા કર્ણ. તો કર્ણ એક સુત પુત્ર તરીકે ઓળખવામાં આવ્યા એમની જોડે મોડા થયા. હવે કણ.
એ જે આ મહાભારતની ગાથા હોય એમાંથી આપણે. ઘણી બધી ભીક મળે છે માનવ જીવનને કે. એવી કે બધા એ કોઈ ઝઘડો ના કરવો જોઈએ. પછી સળે સાંંતીને કુટુંબ માં. એવું જ નહી ગાઈ ભાઈ ની લાગણી થી રહેેવું જોઈએ કુટુંબ માં ઘણો એવો સારું સંબંધ ચલાવવો જોઈએ જેથી કરીને સંબંધો સારા બને છે. પછી ટાઈમે બધા બેસી બીડા સાથે સારી વાત કરવી જોઈએ જેથી કરીને આવા ઘણા બધા સંબંધોમાં કેવું કે એકબીજા સાથે વાત કરવાથી ઘણી બધી એવી લાગણી હોય કે એકબીજા ને કહી શકાય છે જેના દ્વારા કુટુંબમાં ઘણા બધા સંબંધો સારા બની શકે છે તમાર શું કેવું છે આ વિષય પર
હાલના સમયમાં તો પેલા તો એવું નતું હાલના સમયની અંદર તો બહ વ્યારી છે ઘર ઘરની અંદર ઝઘડા થાય સાસ વહુ નું બને નહી એકબીજા ને કટાશ રે ઝઘડા થાય નાની વા નાની વાતો પર તમારે શું કેવું છે એ વિષય પર.
હા આ પહેલાના સમયમાં એવું હતું જયારે ફોનની વ્યવસ્થા નથી ટેલિફોનની વ્યવસ્થા નથી ઇન્ટરનેટ ની એટલી બધી જોઈ એટલી વ્યવસ્થા નથી જેના કારણે ઘરમાં ફોન અવેલેબલ નતા જેના કારણે માણસ એકબીજા પાસે બેસતું હતું એકબીજાને સુખ દુખ ની વાત પણ કરત હોય તો જેથી કરીને સંબંધો વધારે ગાઢ બનતા હતા અને સંબંધોમાં વા વધારે પડતી પ્રેમ અને લાગણી અનુભવાતી હતી જેના કારણે સંબંધોમાં સારી એવી લાગણી પણ અનુભવાતી હતી અને અત્યારના સમયમાં કેવું બની ગયું છે કે
અત્યના સમયમાં હરું બની ગવું છે કે કોન આવી ગયા આવી ગય હમ્મ ને આવું થવાથી લાગણીઓ સબંધો સારા ચાલી શક્તા નથી
હા હાલના સમયની અંદર તો ફોન આવી ગયા છે ડિજિટલ જમા થ ગયો છે એટલે નાના છોકરા હોય મોટા લોકો હોય વડીલો હોય ફોન ની અંદર જોઈરી પેલા સમયની અંદર જયારે ફોન નતા ત્યારે નાના નાના છોકરાઓ વેકેશન પડી રજા પડી ઉનાળાનું ફરી બધી ર રમતા જોવા મણે હાલના સમયની અંદર વેકેશન પડી ગયું નાના નાના છોકરા ફોન લઈને બેસી દે એટલે એમની આંખો બગડી એમની તબિયત બગડીજી એ શારીરિક શક્તિ પણ નબળી રે જયારે પહેલાના સમયની અંદર જયારે ફોન નતા ત્યારે નાના ના બાળકો સ્કૂલથી છુટી એટલે બ નાના નાના બાળકો તેમના મિત્ર બધા ભેગા થઈ ને રમતો રમી ખોખો રમી કબડ્ડી રમી બોલ બેટ રમે ઘણી બધી રમતો રમતા હાલના સમયની અંદર ફોન આવી ગયો છે જેથી દરેક બધા જોડે તમાં ફોન થઇ ગયા છે ફોનમાં જ જોઈ ર ફોનમાં જ ગેમ રમ આના સમય માંથી ઈ ખરાબ વસ્તુ છે નાના બાળકો માટે તમાર શું કેવું
બરાબર આવું થવાથી બાળકો પણ કઈ વધારે માણસ માસે શીખ લેતા નથી બાળ બાળકો પણ ઘણો બધો ફોન જોયા કરે અને આમ બનવાથી બાળકો માં પણ આની ઘણી બધી. અ ગલત રીતેની શું કેવાય કે શીખામણ મળે છે. એ પણ મોટા ન જોઈ જોઈને પણ આવા ફોન જોયા કરે છે. જેથી કરીને તેમને આંખોમાં પણ આંખોની પણ સમસ્યા થાય છે ઘણી બધી મગજ ની પણ સમસ્યા થાય છે. આમ થવાથી નાના બાળકો માં પણ આવી ઘણી બધી. બીમારી અત્યારે વધી ગઈ છે અ વહેલી ઉંમર માં ચસમા આવે છે પછી એનો ઈલાજ કરાવવો પડે છે. તેનો ઘણો બધો ખર્ચો ભણવામાં પણ તને ઘણી બધી તકલીફ પડે છે બરાબર જોઈ ના શકાય કોઈને દૂર ના ચશમાં હોય. કોઈને નજીક ના ચશ્મા હોય કમ થવાથી ફોન ના લીધે ઘણી બધી આવી. અ સમસ્યા બની શકે છે.
હા ઘણું બધું એવું. અતિરિચિત થાય છે નાના છોકરાનેસ્માં આવી જાય છે. અને હાલના સમયમાં તો. ફોન એટલું બધું જોય છે લોકો કે એનું કોઈ હદ નથી. પહેલાના કો સમયમાં ફોન નતા તો વળીલો હોય. નાના બાળકો હોય બધ ભેગા જોડીે બેસતા અત્યારે તો એ બધું કઈ નથી.
હા ઘણી બધી એવી અ બધાને કમાવાની લોકોની તક પણ છીન દીધી છે. જ્યાથી ફોન આવી ગયા છે ત્યાંથી તો ઘણું બધું ચાર પાંચ માણસ ન કામ હું આ સાથે પતાવી દઉ છ. અને આવું થવાથી. અ ઘણી બધી બધાની કમાવાની તગ પણ થઈ ગઈ છે પછી પહેલાના સમયમાં એવું હતું કેન એકબીજાને ફોન કરી શકાય્યો નતું અત્યારે કરી થાય છે એ ફ ના ગણા બધાવા ગેરફાયદા હોય છે.
ઉપવીગને ગેરફેદઓ. પહેલાના સમયની અંદર ફોન નતા તો કઈ . કોઈ ખબર પહોંચાડ્યું હોય તો એમરજન્સીમાં જલ્દીમાં. તો એક બે દિવસ લાગી જતો હો હાલના સમયની અંદર કોઈને પણ એમે જેટલી જલ્દીમાં વાત પહોંચાડી તો ફોન વળે વાત થઈ જાય છે કે આવું બનાવું બને છે તો તમે આવી જાવ. અ ફોન ન તો ઘણા બધા સારો ઉપયોગ છે અને તેના ફોનને ઘણા ઘણી રીતે યુઝ કરી શકાય છે વાપરી શકાય છે. ફોન આવી ગયા છે તો અત્યારે ભણતર ની અંદર ઘણું એ વધી ગયું છે સુધારો થયો છે પણ આ ફોનનો
એવું કે માણસે હા. હવે ફોન નો ઉપયોગ કરી ને ઘર જો ઘરના માણસો જોડે. ઘણી બધી વાત કરવી જોઈએ અને સાથે સમય વિીતા આવવો જોઈએ. પછી ઘણા ખર દુઃખ સુખ ની વાત કરવી જોઈએ જેથી કરીને માણસ એકબીજા સાથે સારી લાગણી અનુભવે છે ઘણી બધી સમસ્યા નો હલ પણ તે મળી શકે છે. જેથી કરીને બધાએ એક સાથે બેસવું જોઈ એકબીજાની લંગણી બીજા સાથે શેર કરવી જોઈએ આમ કરવાવાથી ઘરના સંબંધો પણ સારા સુધરે છે બાળકો પણ બાળકો સાથે પણ મા બાપે ટાઈમ પસાર કરવો જોઈએ જેથી કરીને બાળકો પણ મા બાપ સાથે સારા એવા લાગણી સાથે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
જેથી આવી ઘણી બધી લાગણી સારી જોડાવાથી ઘરમાં ઘણો બધો પ્રેમ ભાવ ન સુધારો પણ આવી જાય છે.
સાચી વાત. હા અત્યારે તો ફોન આવી ગયા છેલે નાનું બાળકો ફોન લઈને જ બેસી રે છે મમ્મી પપ્પા પણ એવું કહી ફોન લઈને જ બેસી રે છે. આવી છો. મમ્મી પપ્પા પોતાના બાળકોનું ધ્યાન નહીં રાખતા ફોનમાં જ્યાન આપ વધારે પડતું આવી જો. તેના માતા પિતા બાળક પર ધ્યાન આપી ફોનમાં ના જોયએ ફોજ ને બાળક ને પણ શીખાડે કે તમે હવે ફોન જોવાનું ઓછું એમ એ ઓછું ફોન જોઈ એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરે એમ જોડે સમય સમય વિતાવે તો તેમને વચ્ચે લાગણીઓ અને તેમ સંબંધો મજબૂત થાય છે અને છોકરાને પણ ખબર પડે કે મમ્મી પપ્પા શું કેવા માંગે છે આ મમ્મી પપ્પા તેને છોકરાની શીખામણ બ સારી સારી આપી શકે છે જે ભણવાની જીવનની અને તેની બુદ્ધિ માં પણ ખાસો વધારો થઈ શકે છે.